હલો.
શું મારો અવાજ આવે છે?
હા આવે છે મિત્ર.
હમ્મ શું કરો છો?
બસ બેસીને આરામ કરું છું.
ઘરે બધું કેવું ચાલે?
બસ બધા મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું તમે હવે ફ્રી છો?
હા બસ ફ્રી છું.
હા તો મિત્ર આજે હું બજાર જવા નીકળ્યો હતો તો રસ્તામાં જતા જતા મેં ટ્રાફિક અને જે શહેરો જોયા એ ઘણી બધી સમસ્યાઓ હતી. તો એ ટોપિક પર થોડું ચર્ચા કરીશું. તો શું તમે મારો સાથ આપશો?
હા ચોક્કસ મિત્ર કારણ કે રસ્તા પર એટલો બધો ટ્રાફિક હોય. છે ને એ દિવસે હું. બજારમાં શા શાકભાજી લેવા ગયો તો રસ્તા પર એટલું બધું ટ્રાફિક હતું. મારા માત્ર થોડા કિલોમીટરનું અંતર કાપવામાં પણ મને સં ઘણો બધો સમય લાગી ગયો હતો. હમ્મ.
હા મિત્ર એવી જ રીતે આ સમસ અમુક છે એને પર આપડે વાત કરીશું. તો આધુનિક સમયમાં શહેરોની વસ્તી સતત વધી રહી છે. અને વસ્તી વધવાના કારણે શહેરોમાં ટ્રાફિક અને અન્ય ઘણી સમસ્યાઓ ઊ ભી થઈ રહી છે. અને ટ્રાફિકની સમસ્યા આજે મોટા ભાગના શહેરોમાં સામાન્ય બની ગઈ છે. છે. પરંતુ રસ્તા ઉપર વાહનોની સ સંખ્યા ખુબ જ વધી જવાથી ટ્રાફિક જામ થાય છે. લોકો ઓફિસ, શાળા, કોલેજ અથવા અન્ય કામ માટે જતા હોય ત્યારે લાંબા સમય સુધી ટ્રા ફિકમાં ફસાઈ જાય છે. તેના કારણે સમયનો બગાડ થાય છે. ઈંધણોનો ખર્ચ વધે છે. નહી માનસિક તણાવ પણ વધ છે. ટ્રાફિકના કારણે હવા અને ધ્વનિ પ્રદુષણમાં પણ વધારો થાય છે. જે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. અને આપડે જોઈએ છીએ કે આજના સમયમાં તો એટલી ઘણી બધી ટ્રાફિક અને જે એ કારો અને ટુ વ્હીલર ફોર વ્હીલર એટલી બધી રસ્તા ઉપર ચાલતી હોય છે કે એના કારણે ઘણું બધું ટ્રાફિક જોવા મળે છે આપણને અને એના ધુમાડાઓ અને હોર્નના અવાજોથી ઘણા બધા પ્રદુષણ પ્રદુષણ પણ થઈ રહ્યા છીએ. હા, હવામાં પ્રદુષણ થઈ રહી છે અને અવાજમાં પ્રદુષણ થાય છે. શહેરોમાં ટ્રાફિક ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓ પણ જોવા મળે છે. વધતી વસ્તીના કારણે રહેઠાણ ની પણ અસર જોવા મળે છે. અને આજે આટલા બધા શહેરોમાં જે રી તે પરિવહન થઈ રહ્યું છે અને પ્રદુષણ પણ થઈ રહ્યું છે. તો શું મિત્ર તમારા આસપાસના આજુબાજુ ગામડામાં કા તો એવા શહેરોમાં આવી ટ્રો-ટ્રાફિક જોઈ છે તમે?
હા, મિત્ર ગામડામાં તો નથી પણ મોટા શહેરમાં ની સમસ્યા વધી રહી છે. પહેલા જેટલા વાહન નો નહોતા પરંતુ હવે લગભગ દરેક ઘરમાં એક બે વાહનો હોય છે. તેના કારણે રસ્તાઓ પર સતત ભીડ જોવા મળે છે. અને ટ્રાફિકની સમસ્યા આજના સમયમાં શહેરોની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક બની ગઈ છે. તમે જેમ કીધું તેમ વધતી વસ્તી, વાહનોની સંખ્યા સાંકડા રસ્તાઓ, અને યોગ્ય આયોજનના અભાવોને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની જતી જાય છે. તેની અસર માત્ર મુસાફરી પર જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ સમય અને પર્યાવરણ પર પન પડે છે. ટ્રાયફિકમાં ફસાઈ જવાથી ઘણો સમય બગડે છે. અને ઘણી વખતે લોકો ઓફિસ, શાળા કે કોલેજમાં પણ મોડા થઈ શકે છે. અને એક દિવસે અમે પણ ટ્રાફિકમાં એટલા ફસી ગયેલા છે ને કે એ હજુ પણ મને યાદ છે. અમારે ઘેરે જેવું હતું અને અમારી ટ્રેન હતી. તો ટ્રાફિકમાં એટલા ઘણા ફસાઈ ગયેલા ને. કે અમેં એટલું બધું ઝડપી ગહેલા ને કે વાત જ જવા દે. સમયની બરબાદી ટ્રાફિકની સૌથી મોટી અછર છે મિત્ર. લોકો કલાકો સુધી રસ્તા પર ફસાઈ રહે છે. તેનાથી કામમાં વિલંબ થાય છે માનસિક તણાવ વધે છે. અને રોજિંદા જીવન પર ખુબ વધારે અસર પડે છે. ટ્રાફિક ના કારણે હવાનું પ્રદૂષણ પણ ઘણું વધે છે. તો આપડે જોઈએ છીએ કારણ કે એક ટ્રા એક એક વાહનો નથી. પરંતુ હજારે હજારો વાહનો એક સાથે રસ્તા પર હોય છે. ત્યારે ધુમાડો અને ઝેરી વાયુનું પ્રમાણ પણ એટલું જ વધી જાય છે તેનાથી હવાનું પ્રદૂષણ વધે છે અને શ્વાસની તકલીફ એલર્જી તથા અન્ય સ્વાસ્થ્ય નું સમસ્યાઓ. થઈ શકે છે. સતત હોર્નના અવાજથી. ધ્વનિ પ્રદુષણ. પણ ખુબ વધારે વધુ જાય છે. ઘણી વખત લોકો ટ્રાફિક ના નિયમોનું પાલન પણ. કરતા નથી કેટલાક લોકો લાલ સિગ્નલ તોડે છે. ખોટી દિશામાં વાહન ચલાવે છે હેલ્મેટ. પહેરતા નથી અથવા સીટ બેલ્ટ લગાવતા નથી. આવી બેદરકારીને કારણે. અકસ્માતો નું જોખમ પણ ખૂબ વધી જાય છે.
તો ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે કારણ કે
ટ્રાફિક એ એક એવું અકસ્માત નું કારણ પણ બની શકે છે જેમાં આપણને હેલ્મેટ. અને લાયસન્સ તો લેવું ખુબ જ જરૂરી છે તો તમારી પાસે જો એવું વસ્તુ છે જે હેલ્મેટ અને ટ્રાફિક ના લીધે તમને પરેશાન કરતુ હોય છે.
હા મિત્ર તમારી વાત સાચી છે અને આજના સમયમાં જઈએ તો ઘણા બધા એવા લોકો છે કે જે નજીક જવાનું હોય તો પણ બાઈક બાઈક અથવા ફોર વ્હીલર લઈને જાય છે. જ્યાં આપડે ચાલીને જવાનું હોય ત્યાં પણ. એ લોકો એ બાઈક નો અથવા કારનો ઉપયોગ કરી છે અને એમાં. સમયની તો બચત થાય છે પરંતુ આપણના શરીરમાં જે. અમુક વખતે જે ચાલીને આપડે કસરત થતી હોય. એ થતી નથી અને હા મિત્ર તમે કીધું એ રીતે કે અમુક વિસ્તારોમાં એવા ઘણી બધી ટ્રાફિકો હોય છે જેના કા રણે તા જે લસન્સ અને હેલમેટ વા હેલમેટ માટે પકડવામાં આવે છે પરંતુ એ પણ આપડા સેફ્ટીમા ટે છે અને આપણી ફરજ બને છે કે આપણે જારે પણ બહાર નીકળીએ તો હેલ્મેટ સાથે લઈને જઈએ. એ તો લાયસન્સ સાથે લઈને જઈએ. અને અમુક એવા નાના બાળકો પણ એટલે એવા છે કે જે જેની પાસે લાઈસન્સ નથી હતી એ લોકો પણ બહાર ફરવા નીકળે છે બાઈક ઉપર. તો એવું ના કરવું જોઈએ. કારણ કે આપણે અહિં જે રીતે નિયમોનું પાલન કરવું જોઈએ, અમુક નિયમો બનાયવા છે તો એનું પાલન કરવું જોઈએ. અને ખાસ કરીને તો હેલ્મેટ તો એ હેલ્મેટ માટે તો ખાસ કરીને આપણા માટે જ બનાવવામાં આ વે છે. અને એનાથી આપણે એક સુરક્ષા છે કે જે રીતે પોલીસો વગેરે ટ્રાફિક ટ્રાફિક પોલીસો એ આપણને ઉભા રાખ આવે છે. એ એન લોકો માટે નથી પણ આપણા માટે જ હોય છે. તો એની આપણે સમજણ લેવી જોઈએ. અને ટ્રાફિક ના ઘણા બધા નુકશાનો પણ થાય છે. સમય નો બગાડ થાય છે, ઈંધણનો વધુ ખર્ચ થાય છે, હવામાં પ્રદુષણ થાય છે, પછી ધ્વનિ પ્રદુષણ, અકસ્માત તોનું જોખમ, માનસિક તણાવ, પર્યાવરણ પર ખરાબ અસર એવા ઘણા બધા અસરો થઈ શકે છે. અને અકસ્માત નો પણ જોખમ બની રહી છે, કેમ કે ટ્રાફિક ના નિયમોનું પાલન ન થવાથી અકસ્માતો નો સંભાવ સંભાવના વધી જાય છે. અને ઘણા બધા એવા ટ્રાફિક ના નિયમો તોડે છે જે જેના માટે અમુક કડક પગ લાં લેવામાં આવે છે, તો એ પણ સાચું છે, કારણ કે આપણે નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. અને આપણે તમે કીધું એ રીતે કે ઘણા બધા એવા ઓફિસમાં જતા, પછી કામ કરતા કર્મચારીઓ એવા ઘણા બધા લેટ થઈ જતા હોય છે પોતપોતાના કામકાજ માટે તો એવા માણસો પણ મેં જોયા છે. અને ઘણી બધી એવી બાબતો માં રાખવી જોઈએ છે. તો આપણે એના માટે કાઈ કરી શ કીએ મિત્ર કે જેનાથી આપણે ટ્રાફિક ના નિયમો નું પાલન કરી શકે, અને લોકો પણ કરી શકે.
હા મિત્ર. ઘણા ઉકેલો શક્ય છે. લોકો વધુમાં વધુ જાહેર પરિવહાનનો ઉપયોગ કરે શક્ય હોય ત્યાં સુધી સાયકલ ચલાવે અથવા ટૂંકા અંતર માટે પગપાળા જાય. એ પન એક સારો રસ્તો સે. સરકારે રસ્તાઓનો વિકાસ કરવો, ટ્રાફિક સિગ્નલ નો યોગ્ય વ્યવસ્થા કરવી, અને પાર્કિંગની સારી સુવિધાઓ ઊભી કરવી જોઈએ. સાથે-સાથે દરેક નાગરિકે ના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. પર્યાવરણ બચાવવા માટે પણ વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જો આપણે બિનજરૂરી વાહનોનો ઉપયોગ ઓછો કરીશું તો ટ્રાફિક પણ ઘટશે, અને પ્રદુષણ પણ ઓછું થશે. આથી ઈંધણ ની બચત પણ થશે. એની પર્યાવરણ નું પણ રક્ષણ થશે. શહેરોને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાવામાં પણ દરેક નાગરિકની જવાબદારી છે મિત્ર. અને ટ્રાફિક અને શહેરની સમસ્યાઓનો ઉકેલ માત્ર સરકારથી નહીં પરં તુ દરેક નાગરિક ની જવાબદારી શિસ્ત અને સહકારથી જ શક્ય બને છે.
તો મિત્ર તમારી શું રાય છે?
હા, મિત્ર તમારી વાત પણ સાચી છે. અને તમે મને એટલી બધી ઇન્ફોર્મેશન આ પી અને મારો સાથ આપ્યો એના માટે હું તમારો આભાર માનું છું.